હલો હેલો મિત્ર
હા
મારો અવાજ આવી રહ્યો છે
હા તમારો અવાજ સારી રીતના આવી રહ્યો છે.
તો તમે હવે શું કરી રહ્યા છો
એમ તો અત્યારે હું જમી આવ્યો અને હવે આરામમાં જ છું. ફ્રી
હા હા હા કેમ છો તમે
હું તો હું સારું જ છું.
તમારો પરિવાર
પરિવાર પણ સારું જ છે.
તો તમે હવે શું કરો છો ભણવામાં
અ અત્યારે મારું બીકોમ ચાલી રહ્યો છું અને હું અત્યારે હોસ્ટેલમાં છું.
હમ્મ તો તમે ગામડામાં રહો છો કે શહેરમાં
એમ તો મારું ઘર જે છે તે ગામડામાં છે અને અત્યારે જે હું હોસ્ટેલમાં રહ્યો મતલબ રહી રહ્યો છું એ એક સિટી વિસ્તારમાં છે.
હમ્મ તો તમે ખેતી કરો છો?
હા ખેતી એમ તો અમે કરીએ છીએ પણ વધારે એ જે ઘર પૂરતી ચાલી રહે એટલીક અમારી ખેતી ચાલે છે.
હહ હહ તો આજે હું તમને થોડો ખેતી વિશે માહિતી આપીશ કે લોકો ખેતી કેમ છોડી રહ્યા છે એમ એના કેટલાક કારણો સે એ આપણે જોઈએ. તો તમે માનો મારો સાથ આપશો?
હા જરૂરથી.
હા હા તો મિત્ર ભારતને કૃષિ પ્રદાન કૃષિ પ્રધાન દેશ તરીકે ઓકવામાં આવે છે એમ જોવા જઈએ તો હજાર વર્ષોથી ખેતી આપણા દેશની ઓખ રહી છે. આજે પણ લાખો પરિવારોની રોજી રોટી ખેતી પર નિર્ભર સે. ખેડૂત દિવસ રાત મહેનત કરીને આપણા માટે અનાજ, દાળ, શાકભાજી શેરડી અને અનેક પાકોનું ઉત્પાદન કરે છે. તેથી ખેડૂતને અન્નદાતા કહેવામાં આવે છે. પરંતુ આજે એક ચિંતાજનક સ્થિતિ જોવા મળે છે. ઘણા ખેડૂતો ખેતી છોડીને શહેરોમાં. નોકરી. અને વ્યવસાય તથા અન્ય કામ તરફ વહી રહ્યા છે. આ પાસ અનેક કારણો છે જો કે ખેતીમાં. થી ઓસો નફો હોય તો. તો એમ જોવા જઈએ તો ખેતીમાં બીજ. ખાતર, જંતુનાશક દવાઓ. ડીઝલ, વીજી અને મજીર મજૂરોનો ખર્ચ સતત વધી રહ્યો. છે. પરંતુ પાક તૈયાર થયા પછી. ખેડૂતોને ઘણી વખત યોગ્ય. ભાવ મળતો નથી પરિણમે. વધારે અને. આવક ઓછી રહે છે. તેથી એનો નફો ખુબ ઓછો થતો હોય છે. તો તમને તમે પણ ખેતી કરતા હશો તો થોડી માહિતી આપશો?
હા તમે એમ જે વાતો કરી તે બરાબર જ છે. અને એમાં બીજું આપણે જોઈએ તો
આજના સમયમાં જે બિયારણ આવતું હોય છે, જે ખેતી કરવામાં બીજ હોય છે, એ ઘણા મોઘા થતા ગયા છે, અને જે આપણું ફર્ટિલાઈઝર હોય ખાતર હોય. એ પન ઘણું મોંઘુ થઈ ગયું છે અને જે સસ્તું ખાતર હોય. એ મળવાનું ખુબ જ મુશ્કેલ થઈ જ જતી હોય છે. હવે અત્યારના સમયમાં જોઈએ તો આપણા ગામડા વિસ્તારના જે લોકો હોય. એ વધારે કરીને યુરિયા ખાતરનો ઉપયોગ કરતા હોય છે. પણ આજના સમયમાં એ મળવા એટલું મુશ્કેલ બની ગયું છે. એ લોકો ત્રણ ચાર કલાક સુધી લાઈનમાં રહે તો પણ. માંડ એક થી બે ગુણી ખાતર જ મળતું હોય છે. તો એ પણ એક ઘણી મોટી મુશ્કેલ આવી ગઈ છે. અને બે ત્રણ વર્ષ સુધી જો સતત ખેતીમાં નુકસાન થતું હોય. તો એના કારણે પન લોકો ખેતી છોડી મુકતા હોય છે. એ એવા જે એક્સપિરયન્સ છે, હવે અમે પણ ઘણા કર્યા છે, આ ખેતી વિશે. અને બીજું આપડે જનરલ વાત કરીએ બીજા લોકોની પણ, તો ખેતી આજના સમયમાં આપણને ખર્ચાઓ. ઉપજ કરાવે છે, જય્યારે એમાંથી જે નફો હોય. તે આપણને ખુબ જ ઓછો મળતો હોય છે, એના કારણે પણ લોકો ખેતી છોડવા માંગે છે. જેએના કરતા બીજા જે બિઝનેસ હોય, એમાં ઘણો એવો સારો નફો થઈ રહ્યો હોય છે, જેના કારણે પણ લોકો ખેતી છોડીને બિઝનેસ કરવા. પહેરાતા હોય છે, તો તમે બીજું કઈ કહે માં આવશો.
આ હા તો.. ખેતી છોડવાના એવા ઘણા બધા કારણો છે, જે તમને હું હજુ પણ કહું છું ખેતીમાં ઓછો નફો જોવા મળ આવે છે બીજું એમ જોયા જઈએ તો હવામાનમાં પણ ફેરફાર થાય છે પાણીની. અછત થાય છે, મજૂરોની પણ અછત થાય છે, યુવાનો ન ખેતી પ્રત્યે ઓસો રસ થતો હોય છે, જમીન ના નાના ટુકડા. પછી હજુ દેવાનો બોજ વધી જતો હોય છે, એવા ઘણા બધા કારણો છે, જેના કારણે લોકો ઘણા બધા ખેતી છોડી રહ્યા છે, એમ જોવા જઈએ તો આબોહવા પરિવર્તન ખેતી માટે મોટો પડકારો છે, ક્યારેક વરસાદ મોઢો પડે છે, ક્યારેક અતિશય વરસાદ થાય છે, તો ક્યારેક દુષ્કાળ અથવા ગરમી પાકને નુકસાન પહોંચાડે છે, ખેડૂતોની આખા વર્ષની મહેનત, એક એક જ કુદરતી આફતથી બગડી જતી હોય છે, તેથી એમ જોવા જઈએ તો ઘણા વિસ્તારોમાં સિંચાઈ માટે પણ, પૂરતું પાણી ઉપલબ્ધ નથી ભૂગરબજાર ન સ્તર સ્તર પણ ઘટી ઘટી રહ્યું છે, પાણી વગર સારી ખેતી ખેતી થઈ શકતી નથી ગામડા માંથી લોકો શહેરોમાં જતા હોવાથી ખેતી માટે મજૂરો મળવા મુશ્કેલ બન્યા છે, મળતા મજૂરોની મળતા મજૂરોની મજૂરી પણ વધી ગઈ છે, જેના કારણે ખર્ચ વધી-વધી જાય છે. આજની નવી પેઢી શિક્ષણ મેળવીને સારી સરકારી અથવા ખાનગી નોકરી કરવા માંગે છે, તેઓ ખેતીને મહેનત ભર્યા અને ઓછા ન હ વાવ વ્યવસાય માની છે, વારસાગત એ છે, અને વહેંચણીઓને કારણે ખેતીની નાના નાના ભાગોમાં વહેંચાઈ જાય છે, નાની જમીન પર, ખેતી કરીને પરિવાર ન બરપસંદ કરવું ખુબ જ, મુશ્કેલ છે, એમ જોવા જઈએ તો ઘણા બધા ખેડૂતો ઘણી વાર પાક માટે લોન લેશે જો પાક નિષ્ફળ જાય અથવા યોગ્ય ભાવ ન મળ તો દેવું વધે છે. અને આર્થિક મુશ્કેલી ઊભી થાય છે. તેથી ઘણા ખેડૂતોને પાક વાવતી વખતે ખબર હોતી નથી કે કાપણી સાથે ભાવ કે એટલો ક્યારેક સારો પાક હોવા છતાં ભાવ ઓછો હોય છે કે ખર્ચ પણ નહી નહી નીકળતો ઘણા વિસ્તારોમાં વાંદરા, ભુંડ, નીલગાય એમાં ઘણા બધા વિવિધ પ્રાણીઓ પાકને ઘણું નુકસાન પહોંચાડે છે તેથી તેથી પણ ખેડૂતોને ઘણું નુકસાન થાય છે. તો તમે મને થોડું હજુ કહેશો ખેતી વિશે
એમ તમે જે વાતો કરી કે આજના યુવાનો ખેતી કરવા માંગતા નથી, અને જોબ કરવા માંગે છે તો એ વાત પણ બરાબર છે. અને બીજી જોઈએ તો જે મોટા ખેડૂતો છે, જેમની પાસે ઘણી બધી જમીન છે એ લોકો એવા ખેડૂતો આજે પણ ખેતી કરી રહ્યા છે. પણ જે ગામડાના ખેડૂતો હતા જેમની પાસે જમીન થોડી ઓછી પ્રમાણમાં હતી તો એવા ખેડૂતોને હવે પાણીની જે આધુનિક જે પદ્ધતિ છે તે મળતી નથી, પાણીની અછત સર્જાય છે અને ઘણી બધી વખત બે-ત્રણ વર્ષ સુધી સારા નફા ન પણ નીકળતા હોય, તો એના કારણે એ જે નાના ખેડૂતો હતા એમણે ખેતી કરવાનું છોડી દીધું છે. અને તેઓ હવે બીજું કામ શોધીને એમાં લાગી ગયા છે. તો એ પણ એક છે ખેતી છોડવા પ્રત્યેનું બાકી જેમની પાસે ઘણી બધી જમીન છે તેઓ એવા ખેડૂતો તો હજુ પણ ભાવો ન મળવા હોય છતાં ખેતી કરી રહ્યા છે, કારણ કે એમને જમીન હોય એ તેનાથી એ લોકોને એ કાર્ય કરવું જ સારું લાગતું હોય છે. તો એવા જે વધારે જમીન વાળા ખેડૂતો હોય એમને સરકાર દ્વારા ઘણી બધી ફેસિલિટીઓ મળવી જોઈએ, જેથી એ પણ ખેતી છોડવા પ્રત્યે આકર્ષાય નહીં. અને ખેતી ચાલુ રાખી જેમ કે ઘણી બધી સબસીિડીઓ આપવી જોઈએ ક્યાં તો પછી જે ખેતી ના સાધનો હોય એમના પર રાહત આપવી જોઈએ. ભાવો સારા આપવા જોઈએ, ખેત ઉત્પાદન માટે બિયારણ થોડા સસ્તા ભાવે આપ એ બધી જે ફેસિલિટી આપીને આપણે એવા ખેડૂતોને ખેતી છોડી મૂકવા પરથી ટાળી શકીએ છીએ, કારણ કે જો ખેતી ઓછ ઓછી થઈ જશે, તો અન્ન ઉત્પાદન ઓછું થઈ જશે. જેથી આપણે બીજા બીજા દેશો પાસેથી અન્ન લેવા પડશે, જે આપણને ખૂબ જ મોંઘુ થઇ જશે. એમ તો ઘણી બધી વાતો કરી દીધી છે આપણે ખેતી વિશે, અને ખેતી છોડવા બાબત તે તમે બીજું કંઈ કહેવા માંગો છો?
હમ્મ-હમ્મ મિત્ર. એમ હું અંતમાં એટલું જ કહીશ કે આપણે ખેતી બચાવવા માટે શું કરવું જોઈ? તો મિત્ર ખેડૂતોને પાકનો યોગ્ય ભાવ મળવો જોઈએ. સિંચાઈની વધુ સારી વ્યવસ્થા કરવી જોઈએ આધુનિક ખેત તીની તાલીમ આપવી જોઈએ ખેતી માં ટેકનોલોજી નો ઉપયોગ વધારવો જોઈએ એમ ઘણી ઘણા બધા સંકલ્પો લેવા જોઈએ અને આપણે આપણે આપણા તરફથી પણ પ્રયત્નો કરવા જોઈએ તેથી ઘણા ઓછા લોકો પછી ખેતી તરફ નહી વળે એવું ના જોવા મળે તો તમે તમારો કેમથી સમય આપતી હોય એના બદલ હું તમારો આભાર માનું છું
મેં પણ ખેતી વિશયી ઘણી બધી સારી એવી વાતો કરી મને પણ ઘણું બધું જાણવા મળ્યું તો તમારો પણ ખુબ ખુબ આભાર
ચાલો તો મળયે
હમ
હ